હા હાલો.
હમ બોલો હું કરે હુતો હું
હા
તો હુ કરે ઝાડવાનું પાણી પાઓ
કાઈ નઈ હમ્મ ગાર્ડન બનાવ્યું છે
હા તુલસી વાઈવી પછી ઓલી લાલ પાંદડાંવાળી હું કેવાય હલો
સારું એમ
હલો હા હા
હાઓ બધું હો હોય ને ઓલો અપરાજીત ને
હ એ વાઈવી ને
હઅ તો તો સરસ તમે ગાર્ડન બનાઈવુ છે વા
હોવે હોવે રાજસળ પછી પછી પોટ્ટુકુલા કેવાય ઈ છે
ઓહો એ ક્યાંથી મડે એવું
હમ્મ મંગાવવું પડે ઓનલાઈન
ઓ તો સરસ તમને તો ગાર્ડનિંગ નો બહુ શોખ લાગે બગીચા નો
માર બાપા દસ વીઘા હતા ને એટલે એમાં હું ખેતી કરતો
હો એવું છે સરસ
સારું કેવાય એવું ગાર્ડનું એવું ફાવતું ના ના અમારે એવું કઈ નતું
તો હું હતું
અમે હતા ખાલી
તો તમને ન આવડે ઈ
હા તો તમે અમને શીખવાડો એ બગીચો કઈ રીતના બનાવવાનું તેવું કેક
અત્યારે નો ભેગું થાય એ પેલેથી શીખડાવવું પડે
હા અત્યારે આમે અમારે ઐયા જો વરસાદ ન થોડુંક સીઝન છે બરાબર વરસાદનો ટાઈમ છે વરસાદ આવવાની તૈયારી છે થોડોક આવી ગયો છે તો કંઈ અત્યારે થાય એમ હોય તો કરુંજોને,
અમારે વરસાદનું જોર છે.
હા,
બઉ જોર છે, તમારે કેટલુંક છે. ગર
અમારે તો ખાલી આવીએ છે, રાતે આવે છે, દિવસના ના આવે.
મને રેડો આવી ગયો એટલે,
હુંતો સારું કેવાય.
ના બહુ વરસાદ આવે તો નદીની બહાર આવે બાકી ન આવે.
હાતો સારી વાત કેવાય,
કરી જઈ પાણી,
હા ઓ અમારે તો છે, ને ઉપર નદી છે.
હું છે.
ઉપર ઉપર નદી છેને.
ચ ડેમ છે.
ગામ નીચે છેને, ઉપર નદી છે.
દાંત કેમ આવે છે.
ખાલી શું બીજું કાંઈ વાવું છે, શાકભાજીમા
ભાઈ એવું નાજ બુજવુ નથી.